હેલો હલો હલો હલો
હલોો
હેલો
મારોવાજ આવે
હા બોલો કેમ છો મજામાં
હા અવાજ આવે છે શું બોલું છું હું
હેલો
હ આવાજ આવૈ હ
હા તમારો અવાજ આવે છે બોલો બોલો
હા તમે વાત કરો ને
હા તો હું એ કહેવા માગતો હતો કે આજે આપણે ભારતના તહેવારો વિશે વાત કરીએ ભારતને તહેવારોનોો દેશ કહેવામાં આવે છે અને ખરેખર સાચી વાત છે કે આપણા દેશમાં વર્ષ દરમિયાન એટલા લગભગ દરેક મહિ એને કોઈને કોઈ ખાસ પ્રસંગ હોય છે આ તહેવારો માત્ર મનોરંજન માટે નથી પરંતુ તેની પાછળ ધાર્મિક ઐતિહાસિક સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ રહેલું દરેક તહેવાર આપણે કોઈને કોઈ સારો સંદેશ આપે છે જેમ કે સત્યનો વિજય પ્રેમ ભાઈચારા એકતા સેવા દયા અને પ્રકૃતિ પ્રત્યેનો આદર ભારતની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિવિધ ધર્મ ભાષા અને સંસ્કૃતના લોકો રહે છે જેમ છતાં બધા લોકો એકબીજાના તહેવારમાં આનંદથી ભાગ લે છે આ કારણે આપણા દેશમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને છે
વાત તારી સાચી એકદમ કારણ કે આપણા દેશમાં જે એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત છે તેના કારણે ભારતને દરેક રાજ્ય રાજ્યમાં અલગ અલગ તહેવારો ઉજવાય છે અને તહેવારોની પોતાની આગવી ઓળખ હોય છે ગુજરાત ભતમાં નવરાત્રી ઉત્તર ભારતમાં દિવાળી અને હોળી દક્ષિણ ભારતમાં પોગલ અને ઓણમ પંજાબ વિશાખી આસામમાં બિહુ પશ્ચિમમાં બંગાળમાં દુર્ગાપૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ગુજરાત અને નવરાત્ર્રી તો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે તેમાં ફ આપવામાં આવે છે આ બધા તહેવારો દરમિયાન લોકો પોતાના ઘરોમાં સજાવે છે નવાં કપડાં પહેરે છે મીઠાઈ બનાવે છે અને પરિવાર તથા મિત્રો સાથે ખુશી થી રહે છે આજના વ્યસ્ત જીવનમાં તહેવારો લોકોને એકબીજા સાથે સમય પસાર કરવાની સંબંધોને મજબૂત રાખવા બનાવી સુંદર તક આપે છે.
હા વાત સાચી છે તમારી કે સૌથી પહેલા દિવાળીની વા ત કરીએ દિવાળી ભારતનો સૌથી મોટો અને એ લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભગવાન શ્રી રામના ચૌદ વર્ષ વનવાસ પછી અયોધ્યા પરત ફરવામાં આનંદમાં ઉજવામાં માં આવે છે. લોકો પોતાના ઘરોની સફાઈ કરે છે. દીવાઓ પ્રગટાવે છે રંગોળી બનાવે છે અને માતા લક્ષ્મી તથા ભગવાન ગણેશની પૂજા કરે છે દિવાળી ના દિવસે બજારોમાં ભા રે ભીડ જોવા મળે છે લોકો નવા કપડા વાસણો ઘર માટેની સુ સુ વસ્તુઓ અને ભેટો કરી દે છે. બાળકો ફટાફટ ફોડીને આનંદ કરે છે જે જોકે આજકાલ પર્યાવરણને ધ્યાનમાં રાખી ઓછો ફટાકડા ફોડવાની સલાહ આપવામાં આવે છે. દિવાળીનો મુખ્ય સંદેશ એ છે કે અંધકાર પર પ્રકાશનો અને અસત્ય પર સત્ય નો વિજય થાય છે.
હા ગુજરાતની વાત કરીએ તો નવરાતિનું વિશેષ મહત્ત્વ છે કે નવરાત્રી એટલે માતાજી ની આરાધના નવ પવિત્ર દિવસો આ દિવસોમાં લોકો ઉપવાસ કરે છે મંદિરોમાં દર્શન કરવાવામાં જાય છે અને રા ત્રે ગરબા તથા દા દાંડિયા રમે છે. ગુજરાતની નવરાત્રી સમગ્ર વિશ્વ પ્રસિદ્ધ છે વિદેશમાં